હ
હા સર હારું છે.
તમે જમી લીધું ને
હા જમી લીધુ.
હમ
બોલ.
તમે ક્યાં ક્યાં ફરવા ગયા છો.
ગયા તા કાલે ભાવનગર ગયા તા
પછી.
ભાવનગર રાજપોરા ગયા ત અમે ખોડલ માની ગયા ફરવા ગયા.
હોડિયાલમાં નહ ત્યાં શું જઈમું.
હે. ચાર પાંચ ગું સાત સાત સમભારા.
હમ.
બધું જમે ને
શું કરો છો.
કમ કરું છું.
એયા હા.
એમ. હા હા હા. તમે દીવ ગયા છો.
હા.
હા તમાર ફેમિલી કેટલા જણા છે.
હા અ.
ફેમિલી માં કેટલા જણા છે.
અમે ફેમિલી માં પાંચ જણા.
પાંચ જણા. નાનું બેબી પણ હશે ને.
એ માણા અમે છે એ છોકરોને વોવશે ને છોકરો છોકરાને ધરે
શું કરો છો.
અમે કામ કરીશ. હમ અસ અમને કરી છે જને ઉપલ્યા તો કામ કરું છ સફાઈ.
અમારે તો બધું કામ થઈ ગયું હો બેન. હા.
હા બાકી છે.
તમે ક્યાંય જોબબોબ કરો છો. જોબ કરવા જાવ જોબ કરવા જાવ કામે.
હા તો આ રા હોુંય તો રસોઈ કરીને જમી ને પછી હવે હમણાં ઉકલ્યા.
તમારા ઘરમાં કોણ કોણ નોકરી એ જાય છે કામે?
હ ઘરવાળા
હા તમાર છોકરો કેવું કોઈ નહી.
એવું નથી જાતા છોકરો જાય.
હા. સારું લ્યો. બસ જો કામ. થઈ ગયો તો કાય બેસી છું.
હે સુ કરો સો.
તો શું કરે તમારી ફેમિલી
ફેમ બચા કર ફેમિલી ધરવાળા ગ કમે ગ સાસુ ને વહ છે.
હમ એવું છે.
સા તમે શું કરો.
બસ જો હું કામ કરને એ બેસી હતી.
હે.
હા.
કે હો બોલો.
તમે કયા મંદિરે ગયા ને એવ ને. અમે જો એક તો વાગ્યા તા ચોટીલા ગયા પછી. ઉંચા કોટડા ભગોડા એવા બધા મંદિરે ગયા હતા સોમનાથ
એ ફરવા ગયા તા.
હા.
હા અમે કાલે તો ગયા ત ફરવા.
હે.
હા.
અમે. ફરી આયા પછી હવે ગ કર
કયા માતાજી નું મંદિર છે.
ઓડલમાં નું. ખોડિયલ માનું.
હા
જોયું ભાવનગર
હા હું જયેલી તો છું.
હા ના હાલો આપડે અહી બેસી ગયા
બેસી બીઠસ
બેઠુંસ
એક એક કલાક
હા એવું છે.
હમ આજ હું રસોઈમાં બનાય તુ તમે?
હા હ ઓલુ પનીરનું શાક, રોટલી, સંભારો, છાસ, એવું બધું
છે એમ પનીર બનાવે
પેલા તો પનીર ને કઢાય પછી
રોટલી ના
રોટલી ને એ બધું શાક ને આમ બનાવીએ તમારા ઘરમાં રસોઈ કોણ કરે?
અમારે વહુ બનાવે છે.
સાથે જમો છો?
હા સાથે. ચાર જણા છે, તો સાથે જ હોય ને જમવાનું.
હા એવું છે.
હા તમેશ કેટલા તમે સાથે જમો?
હા અમે બધા સાથે જ જમએ છીએ.
પરિવાર કેટલા સે તમે
અમે છ જણા છે અમે ત્રણ બેનુ મારા મમ્મી પપ્પા અને મારા કાકા
હમ
હા
આપડે હલો ને
જાવું
તો આ પછી
હમ જવું છે?
આજે અમે બેકે ગયા તા ફરવા ગયા તા
હા કાલે અમાર બર્થડે હતું ને તો અમે ઈ બર્થડે કા કેટ કેક કટ કરવા ગયા હતા અને મા જા આવીગી હતી દિવ ગયા તા કાલે
હ અમે ગતા આજે ગતા ને
હા હવે સાંજે કઈક સારું જમવાનું બનાવીએ
હમ. બ આવી.
જોઈ છે હવે.
નાવાનું અજઓ
હમ
હા ઊંધિયું બનાવવાનું છે હાજે
અમે જોયે છે હવે શું બનાવી હાજનો કઈ નવો પ્લેન કરશું
એમ હ તો ઊંધી ને ખડીલુંને કરવાનું.
હા મમ્મી ને અમે કરશું ઊંધિયા ને એવું બધું જ. પનેરનુંુ સાાકને. હા ખીર ને એવું બનાવી નાખશું.
હે ખીર કેમ બનાવો તમે.
પેલા.
હ.
પેલા પાણી નાખવાનું પછી.
જી.
ચોખા પસી. પછી દૂધ નને ખાંડ નને પછી બધું લું. ડ્રાયફ્રૂટ એવું બધું.
હમ.
અમે એવી રીતના બનાવીએ છેી તમે કેમ બનાવો.
અમે એ રીતના જ બનાવી પેલા પાણી ગરમ કરી નાખી ચોખા નાખી. તો પછી બફાઈ જાય ચોખા તેમાં. ફન નાખી દેઈ દૂધ નાખી. પછી એમાં જાય પણ ને. ને એવું બધું ગા બધ આપને નાખી દઈ ફારો આવવા દ પકવા દઈ.
હ. હા બરાબર.
હા એ રીતના બોના.
હમ સગડી વાપરો કે ચૂલો.
એસ છે અમાર.
ગ ઓકે તમને ક્યાં જાવ. ગમે ફરવા ફરવા ક્યાં જાઉં ગમે.
પવા. ફર તો અમે રાજકોટ જઈ જામનગર જઈ બધે ફરી આવ.
જામનગરમાં શું શું છે.
ગામડા ઘરમાં ઘણું છે જ્યા જોઈ એ જોવાયવું.
હ.
એક કલાકની. હ.
અલગ કતા.
દેખાઈ જાય.
ખા લાગ લ લ.
ચાલું છે ચાલુ.
હેલો.
હા બોલ બોલ.
બીજું પાકિસ્તાનથી
હા.
તમારી બાઈને જ બચ્ચાને.
અમારા બા્યા કરે.
તમે કેટલા ભાઈ બેેન છો?
અમે પાંચ બેન બે ભાઈું.
હે એવું છે.
હા. તમે? તમે કેટલા ભાઈને બેન.
હ, અમે ત્રણે બહેનો.
હા.
હા.
ભાઈ નથી?
નહી, ભાઈ નથી.
સરસ સરસ, કહી વાંધોની. ભાઈ દે હ ભગવાન.
હ.
હા. તો ભગવાનના હાથમાં, આપણા હાથમાં છે કે.
સાચી વાત છે.
હા.
હમ. હા. હ.
એક કલાકે. તે જ દિવસે આવને, બનાવા માંડો, વણવા માંડો ગાઠિયા.
હા, આગળ ઈજ કરું. સેવને બનાવી નાખી ગાઠિયાને નાસ્તામાં ચાલ્યું રહે.
હે. કેમ બનાવો?
આપણે ગાઠિયા લોટ આપણે એનો જેમ બનાવીએ, એવી રીતના પછી ગાઠિયાને મે વણી નાખ
પછી તળી નાખવાને એમ
સરસ, સરસ. સરસ કે.
તમે કેવી રીતના બનાવો?
અમે એમ જ બનાવીએ, ચણાનો લોટ લઈ આવીએ. પછી એમાં જીરું ને એજમા બધું નાખીને બાંધી દઈએ.
પછી વણી નાખી, વણી ને પછી તરી નાખવાનો. તેલ કાવડો નાખી.
હા.
રીતે અમે બનાવીએ.
હમ.